ભાઈ મારો અવાજ આવે છે?
હા. તમાર કમ્પ્લેટ અવાજ આવે છે. મારો આવે છે?
હા.
બરોબર બરોબર આજે તો હું છે ને મારા જે આજે મારી પાસે એક એવી ઘટના બની કે હવે તને શું કેું મેં હમણાં એક ઈયરફોન લાવયા હતો. એ હવે ઈ યાર ફોન હમણાં હું બસમાં જે કોલે પાટણમાં કોલેજ કરું છ યુનિવર્સિ ટલી એચ. એન. જી. યુ. યુનિવર્સિટી હવે એટલે બસમાં તમે બસમાં હાલના જે સ્થિતિ તો જોતા જશો બસ માં વિદ્યાર્થીઓની કેટલી ભીડ હોય છે એટલે મુજ જેવો જ મારે વાયર વાયર વાળા ઈયરફોન હતા. એટલે હવે મુ જેવો જ બસમાં ચડવા જ્યો એટલે બસ માંથી જે આપડે બસની સીટ આવે ને ઇએ મારો વાયર ખેચાણો. હવે વાયર ખેચાણો એટલે જે વાયર નો જે ઈયરફોન આવે ને એનું જે કે કેબલ. તૂટી ગયો હવે એની જે ઈયરફોન હતા ઈયની ગેરંટી તો હતી. પણ હવે પછી મુ મુ જેથી લાયો તો ઇએ હું લઈ જ્યો કે જો આ ઈયરફોન બગડી જ્યાહે ટૂટી જયાહી. એટલે તમે રિપ્લેસ કરી આલો એટલે એવું ક કે રિપ્લેસ તો જો તમારે ઈયરફોન બગ હોય કોઈ ઇસ્યૂ હોય તો તમન રિપ્લેસ થાય પણ ડેમેજ છેયલા ઈયરફોન કે ડેમેજ છેયલા જે ઈયરફોન હોય કે કોઈ વસ્તુ હોય ન એ રિપ્લેસ ના થાય એટલે કે જે આ વોરંટી ગેરંટીની જે ઈસ્યુ છે ને એ ગણી એની જગ્યા જોવા મળે છે કે આપણે જે વસ્તુ લેવા જઈએ છીએ તો આપડે તેની માહિતી રીતે નથી મેળવી શકતા તેના કારણે અમુક ટાઈમે આપણે નથી કોઈ પણ વસ્તુ લેવા જઈએ અને બિલ લીધા વગર આવતા રહીએ પછી તેના કારણે જે આપણે વોરં ગેરંટી વાળી વસ્તુ છે ને તે ભૂલી જઈએ એટલે બાની લો ચાર મહિનાની ગેરંટી છે. હવે ત્યાંનું બિલ ના લાવ્યું તો હવે ચાર મહિના જતા તમારી વસ્તુ બગડી ગઈ તો. હવે તમે જશોને તો પેલા તો કે કે તમે બિલ કયા છે. હવે અમે કઈ રીતે માની લઈએ કે તમારી વસ્તુ છે એટલે એવું કે કે આપણે એટલે આપણે જે ગ્રાહકો સાથે અન્યાય થઈ રહ્યો છે.
હા વાત સાચી છે બહુ સાચી તમારી કય હા મારે એજ કેવું છે. હ મારે ગ્રાહકો વિશે એવું જ કેવું છે જેમ કે જે ગ્રાહકો એવા હોય છે. જે દુકનોવાળા એવા હોય છે કે શાળા ગ્રહોકો અને છેત્રી જ હોય છે છે છે. આપડે ગ્રાહક ને એટલું પ્રોત્સાહન હોય એટલું અંદર થી ઉત્સવ હોવો જોઈએ કે આપડે ના છેતરાવું જોઈએ. એવું અંદર હોવ જો હોએ ફલિંગ અંદર એવું હોવી જોઈએ. હું મારા ગમે દુકાન મારા પોતાની હોય કે મારા ભાઈ ની હોય કે ગમે એ પારકા માણસ ની દુકાન હોય તો પણ હું એ દુકાને જાઉં છું તો મારે બિલ લેવાનો એવો મારો આગ્રહ પોતાને રાખવો જોઈએ. ભલે રૂપિયા નું લે કે દસ રૂપિયાનું કે કે પચાસ રૂપિયા નું લે ગમે હા બિલ જરૂરી છે. બિલ બિલકુલ જરૂરી છે જેમ કે મારે તમારી જે ઘટના બણી ને એ મારે ઘટના બણી
હા બોલો ને તો
એ ઘટના મળે કે જેમ કે મેં મારા વનપ્લસ ના એક બ્લુટૂથ આવે છે ઓરિજનલ. તે પણ મુ લેવા ગયો પણ જે મુ લેવા ગયો ને ત્યારે મને લઈને તો ઉત્સાામાં ઉત્સાામાં મને સારું હતું કે મને વન પ્લસ ના બ્લુટૂથ મળી ગયા પણ મને એવું થયું કે સારું હું બિલ લેવા ના રહ્યો. હું બિલ લેવા ના રહ્યો એટલે હું બિલ ભૂલા ગયો પછી જે અ ઘરે લાવ્યા એટલે મારે જે હતા ઓરિજનલ. પણ નેકલે ડુપ્લિકેટ જે હતિ સેમ કો પણ નીકળ્યા ડુપ્લિકેટ હવે તમારી પાસે બિલ નથી બીજા દિવસે તો હું. એના પાછલા દિવસે મારે ગામ જવાનું થયુ મેં બીજા દિવસે કીધું કે મારે હવે ના કે ડીસા જવું છું હ બદલાઈ બદલાઈ જઉં ત્યારે મને એમ થયું કે ના કે બિલ લેવું જરૂરી છે જેમ મરે ત્યાં દુકાને ગયો હતો તેમ મને બદલે બદલી ના આપ્યા. પછી મને એવું જ લા મગજમાં ફીટ થઈ ગયું કે બિલ લેવું જરૂરી છે એટલે બિલ પછી મને એ ના આપ્યું મને બદલાઈ ના આપ્યા જેમ કે મેં પંદરસો રૂપિયા ના જે મારા મા આવ્યા એ પ્રમાણે મને એવું થાયું કે સારું આ તો બધું બધું એ રમણ ભમણ ચાલી રહ્યું છે મને એવું લાગે શાળા ગુગલ વાળા આવી રીતે છેતરી જતા હશે તો છોકરાઓને આવી રીતે છેતરી નાખતા હશે તો ગરીબોને આવી રીતે છે. નાખતા હશે પણ એવું હોવું જોએ કે ના. છેતરાવું ના જો હોય બિલ લેવાનો એક આગ્રહય. તે તમારું શું કેવું છે એમાં.
વાત સાચી તમારી એકદમ વાત સાચી કરી એટલે તમે ના વાત કરી કે બિલ લેવું જરૂરી છે. છે અને જે ડુપ્લિકેટને સાચી પ્રોડક્ટો ઓળખવી પણ જરૂરી છે. હમણાં જે આમાં તો જો જોતા કે ઓનલાઈન નો જમાનો છે. કઈ વસ્તુ અંદર થી બાર થી ખરીદે છે ઓનલાઈન. જો પહેલા સમયમાં તો લોકો રૂબરૂ જઈને લઈને વસ્તુ લાવતા એટલે ચેક કરીને લ. આવતા પછી બિલ લાવવાનો પણ આગ્રહ રાખ. પછી ઘણી જગ્યાએ બિલ પણ ના લેતા પણ હાલમાં જે ઓનલાઈન ન જમાનો આયો છે તમે જોતા હશો કે ઓનલાઈન વસ્તુ મગાઈ જેમ કે હવે ટીવી મંગાઈ આપણે. પચાસ હજારની ટીવી મંગાઈ તો આપણે જે ઓનલાઈન સર્વિસ તો મળી ર. જેવી સર્વિસ જોતી હોય ને એવી ના મળે એટલે જો આપણે કોઈ ટીવી બીવી મ એ તો ઓફલાઈન જ મંગાવી જોઈએ કે એના કારણે ઘણા ફાયદા થાય આપણે પ્રોપર સર્વિસ મળી રે દુકાનદાર સાથે સંબંધ વધે છે વસ્તુ સસ્તા માં મળી રે પછી મારી પાસે એક મિત્રની ઘટના બની તી કે ઝૂડી ડુપ્લિકેટ અને ઓરિજનલ પ્રોડક્ટ ઓળખવામાં હું જે પ્રોડક્ટ મંગાવી. એક શોપ હતો નાહવાનો તેને જે શોપ મંગાવ્યો. તેને એવું હતું કે આ કંપનીનો શોપ છે પણ જેને જે જરૂરી હોય તેની પર મોલ લખેલું આવું જઈત મોલ લખેલું નતું તેને કઈ ખબર નથી પડતી કે આવી રીતે આવું હોય તો આવી રીતે. પ્રોડક્ટ ડુપ્લિકેટ હોય કે સાચી. તેને મંગાવી દીધું પછી તે પ્રોડક્ટ ડુપ્લિકેટ આવી. એટલે હવે ડુપ્લિકેટ આવે એટલે તેને એક મારા કાકાને છોકરાને કીધું. કે મારે કેમ આવી પ્રોડક્ટ આવી તું પણ વાપરે છે તે પણ એ જે સુૂખ છે વાપરતો હતો એટલે કે કે આપણે પ્રોડક્ટ મંગાવી ને જેમ કે. સાબુ સાબુ વગેરે તો. તેની આગળ આપણે એ જોવું પડે કે જે પ્રોડક્ટ છે એ પરફેક્ટ છે તેની જે. અ મોલ લખેલું છે પછી તેને જે નામ બામ જે પછી ઘણી બધી માહિતી આપણે ચેક કરી લેવી જોઈએ. જેના કારણે આપણે માહિતી મળી રહે કે કઈ રીતે પ્રોડક્ટ કેવી છે સારી છે ડુપ્લિક. કે રીયલ છે એટલેને ખબર પડી રે કે તમારે. જો એવી ડુપ્લિકેટ કે સારી.
તમારી પણ સાચી છે જેમ કે એ શોપ વાપરે છે ને એજ હું શોપ વાપરું છું મારે એક ફેરો જેમ થયું હતું. હુ છતરાઈ ગયો છો જે. ઓનલાઈન ની અંદર જે અમુક અમુક એવી અ-અ સોપુ નાખી દેતા હોય છે જેમ કે સસ્તી હોય છે પણ આપણ બહુ મોઘી પડતી હોય છે એ શોપમાં કશું વધું નથી જેમ કે એક આપડે નવા એડવર્ટઈઝ આવતી હોય છે. હર સોપ મેગી ચોપ એવુ સાબું આવ હોય છે એજ હું મગાવતો હતો હા હું એ મગાવતો હતો. પણ એ એ સાબુ આવ્યો પણ એ મારે બીજું આયો સાબુ જેમ કે મારે સાબુ એવો આયો કે નિરમા નો સાબુ આયો. મારે સાબુ તો મારે નતો જોવતો મારે ઈ હ હા નિરમા નો સાબુ આવે. મારે ઘર શોપ નો મેજિક શોપ નો સાબુ જોવતો હતો ને એ એડવર્ટાઈઝની અંદર હતો એરયો. પણ હવે મારે નિર્માનું સાબુ પણ હવે મારે અંદર એવું થયું કે મારે તો કે રિટર્ન કરવો હોય ને રિટર્ન ઓર્ડર તો કરવો પડે કે મેં રિટર્ન ઓર્ડર કર્યો પણ ઓયને કે આગળ રિટર્ન ઓર્ડર તો કન્ફર્મ હોય ને આગળ ના કર્યું એટલે મારી પાછળ કોઈ લેવાય ના આવ્યું કોઈ શું કોઈ ના આવ્યું મારી ઘડી મારે બસો રૂપિયા મારે ઓનલાઈન થ્યા ગયા. મારે એક અમે ખેડૂત ના એક દીકરા છીએ અમે અમે ગરીબ લોકો છીએ અમે બસો
એમ આંખેથી પાણી આવતું હોય છે એમ બસો રૂપિયા કઈ રીતે લીએ છે પણ હવે અમને જોવા તો મળ્યું પણ હવે માર કરશું કીધું ઘર ચોક મેજીિક સોપ સાબુ નથી વાપરવું કશું નથી વાપરવું મારે એવો સારું છાલ ગામ માં લીમડા નો સાબુ મળે છે દેશી એ અમારે કીતો કે ઈરોજ અમે વાપ રીએ છીએ કઈ વાંધો નઈ અમે એજ વાપરવો વાપરવો હે તો એરોજ છે અમારે અરે નવા સાબુ નાવું નથી કે અમારે કશું કપડાં નથી ધોવા. કીધું અમે અમે જે સાબુથી લીમડાના સાબુ થી અમે નહવાનું ચાલુ કર્યું ત્યારે મારે બઉ વ્હાઈટ ચામડી થઈ ગઈ પછી અલગ અલગ ઢાકા નીકળતા હતા એ ડાઘા નીકળવાના બંધ થઈ ગયા પછી સીલ થતા થાય સીલ થવાના બંધ થઈ ગયા પછી જે મારે ચામડી ઉપર જે ધાધર થતી ધાધર થવાની બંધ થઈ છે અલગ અલગ ચામડીના રોગો હતા એ પણ લીમડાના સાબુથી નાહવાની દૂર દૂર થઈ જયા એવા દૂર થયા કે જેમ કે આપણે આપડણે વાત કરી શકીએ પણ તમે એ સાબુથી નાતા હશો પણ તમાર શું કેવું છે.
હું તો એવું કઉ છું કે તમે ના વાત કરી ગ્રાહક અલગ અલગ રીતે છેતરાતો હોય છે કઈ તો ઓ છેતરાઈ જાય પછી ભાવમાં છેતરાઈ જાય છે પછી વસ્તુ સારી ના મળે એમ અને ગ્રાહક તો છેતરાય જ છે પણ ખેડૂત તો ખુબ ખરાબ રીતે છેતરાય તમે જોતા હશો કે ખેડૂતોને ખેતી ખેતીમાં ભાવ ના મળે પછી જે જો તમને જણાવું કે ખેડૂત તો પેલા તો આપડણે જે બિયારણ લેવા જાય તેમાં છેતરાય કે તેમને બધુ મૂકો મળે પછી જ્યારે જે ખાતા લેવા જાય તેમાં પણ છેતરાય તેને બિયારણ કે ખાતર પણ મૂઘુ મળે. પછી જ્યારે તે વેચવા જાય જ્યાંના જ તેને ચાર મહિના મહેનત કરીને જે પોતાના પરસેથી મહેનત કરીને પોતાના જે આખો જે ચાર ચાર મહિના ખુબ મહેનત કરી તે અનાજ જ્યારે વેચવા જાય ત્યારે તેને ભાવ ના મળે ત્યારે અનાજ છેતરાય. અ જે ખેત ખેડૂત ક્ષેત્રરાય છે એટલે હું એવું કહું છું કે ખેડૂત ખેડૂત દરેક જગ્યાએ સેતરાતો હોય છે ગ્રાહક તો છેતરા યજ છે ગ્રાહકો માટે સર કારે ઘણા નિયમો જે આપણા અ અધિ કારો છે ગ્રાહકો ગ્રાહક સુરક્ષા નો અધિકાર વગેરે અધિકારો તો છે. છે પણ એ લોકો તેનું પાલન નથી નથી કરતા જેમ કે આપણે વસ્તુ લાવીએ આપણે આપણે એવું કહી દી કે ના ચાલ છે હવે હવે શું આના માટે પગલા લહી પણ એવું ના હોવું જોઈએ આપડે સરકારી રીતે આપણે પગલા લેવા જોઈએ ને તેમની સામે એક કાર્યવાહી કરવી જોઈએ જેના કારણે ગ્રાહકો કે ખેડૂતો કદી તરાય નહી હાલમાં જમાના માં જમે જો તો કે હા બિલ લેવાનું આ ખુબ જ સાચી વાત છે. દરેક દરેક જગ્યાએ ભીડનો આગ્રહ તમે ભલે ગમે એવી વસ્તુ લ્યો પણ બિલ એક ખૂબ જ મોટી જરૂરી બાબત છે કારણ કે બિલ વગર કશું બન નથી હમણાં અમે ટીવી લાવી તો મારા પપ્પા. ભાઈ ભાઈ બિલ નો આપતો કે સારુંકસો વાંધ ન તમે જયારે આવો ત્યારે અમે ટીવી સમ સા કરી આપશું કઈ ઈસ્યુ હશે તો પણ મારા પપ્પા. સદ ના તમે મને બિલ આપો જ કારણ કે બિલ વગર હું કશું કરી શકવાનું નથી. ભલે તમે ટીવી ગમે ત્યારે સાદી કરી આપતા હોય પણ મારે બિલની જરૂર છે કારણ કે બિલ વગર હું ક્યારેય કઈ વસ્તુ કે પ્રોડક્ટ ખરીદતો નથી અને અને મને
હા પણ તમારી વાત સાચી છે જેમ કે તમે એ રીતે વાત કરી, બિલની વ આગળ રાખવો જોઈએ હ, છેતરા હતા એ મારે એજ રીતે મારે વાત કરવી છે, જે ખેડૂતો કઈ રીતે છેતરાતા હોય છે જેમ કે એ. એગ્રોની દુકાને જાય છે કોઈ બિયારણ ની દુકાને જાય છે ત્યાં, અમુક ચાર વર્ષ સીન બિયારણ હોય છે પણ એ હા એ પણ આપી જતા હોય છે ના અમે એવું નહી અમારે સરકારી સરકાર આગ્રની અંદર, અમારું કોઈ અમારે ચેકિંગ થાય અમારે હા. આપ છ પણ અ છ મહિ છ મહિને મારે ચેકિંગ આવતું હોશે ગમે રીતે અમે જો જઈએ તો પણ અમા એગ્રો બંધ થાય વતા પણ અમને જે દસ લાખ નો દંડ થાય પણ એ દંડ થતું હોય છે, જેમ કે પ્રાઈવેટ એગ્રો વાળા છે ને, એ એવું કરતા હોય છે. જે ચાર વર્ષને, અગાઉ બિયારણ હોય છે એ આપતા હોય છે ચાર પાંચ વર્ષ અગાઉ ખાથર બિયારણ હોય છે એ આપતા હોય છે પણ એ ખેડૂતો એટલા માટે લૂંટાય છે જે પ્રાાઈવેટ હોય છે એ પણ, એ આપણેે મોટાથી સારા મેઠા મેઠા બો કે આપડે એને સારું. બિયારણ છે આવું છે સારું છે પણ આપડે એવી રીતે લૂંટી જતા હોય છે કે ના હ કે આપડે એગ્ર ને દુકાને તો ગયા છે. પણ આપડણે કઈ રીતે કેતરી જ પણણ ખબર નથી પણ હવે ખેડૂત જાય તો જાય ક્યાં. હા વાત સાચી છે પણ ભાવ વધી ગયા છે પણ એ જે હા ભાવ તમારી બિલકુલ. વાત સાચી છે જે ભાવ તો વધી ગયા છે પણ ખેડૂતને પૂરતો ભાવ નથી મળતો. એ ખેડૂત ને પૂરતો ભાવ જોવે છે. એ નથી મળતો જેમ કે, આ મગફળીનો છે કાયદેસર બે હજાર રૂપિયાવો જોઈએ. જેમ કે વેપારી છે ને, એ પંદરસો રૂપિયા પૂરો આપતા નથી જેમ એ વેપારી જે આગળ મોકલે છે એ પચીસો રૂપિયા મોકલે છે જેમ કે વેપારી બહુ રીતે કમાય છે, વેપારી એ રીતે ધંધો કરતો હોય છે જેમનું મ મકાન મકાન ન પછી પાડાના મકાન ના કાંઢવાના હોય છે પછી જેમને દુકાન નનું ભાડું કાઢવાનું હોય છે, એવી રીતે અલગ પેઢીની દુકાનો પણ કાઢવાના હોય છે, અલગ અલગ રીતે કાઢતા હોય છે તમારી પણ વાત સાચી કરી કે જેમ કે એ અગ્રરો ની દુકાન એવી હોય છે બઉ સારી હોય છે, અને ખરાબી હોય છે કોઈ વાંધો નહી તમારે બ શાંતિ છે ને.